હલો. હાલો.
હાલો. અવાજ નથી હા હવે આવ્યો
ઓકે કેમ છો મજામાં?
મજામાં હા તમે?
બસ હું પણ એકદમ મજામાં જમ્યા કે બાકી છે?
ના ના જમી લીધું હુ જમીને ફ્રી થઈને પછી જ હા
ઓકે અમારેતો એકચુલી જમવાનું બાકી છે, હજી
ઓ હ હ હ હા તો સારું શું અ રસોઈ ઉપર વાત કરશું ને?
હા હવે જમવાનું બાકી છે, તો રસોઈ ઉપર જ વાત કરી આપડે
હા હા ચાલો હા હા હા તો અ શું બોલો જમવામાં શું છે?
હવે જમવામાં મને એવું લાગે છે, મારા ઘરે તો કદાચ સેવ ટમેટા સબ્જી બનવાની છે, કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે. એટલે સૌથી સ્પીડ માંતો એ જ બનશે બરાબરને?
હા હા એ ફટાફટ બની જાય છે. જો કઈ એવી એવી રસોઈ હોય તો ફટાફટ બનાવવો હોય તો આ સેવ ટમાટરનું શાક ફટાફટ બની જાય
સબજી જે છે, લાગેલી સારી આપડા શું છે, બનાવામાં બી ઈઝી છે, એકદમ અ ખાવામા બી જમવામા બી મજા આવે
હા તમારો અવાજ છે, ને કટ થાય છે.
હાલો આવે છે?
હા હવે થોડું ક્લિયર છે, હમ
હા. હું એમ કેતોતો કે અ સેવ ટામેટાની જો સબ્જી હોય ને તો જમવામાં બી સારી લા ગે અને બની પણ ઝડપથી જાય
હા સાચી વાત છે, એમાંય સાંજ માટે તો બોવ સરસ કે હમ હમ એ સિવાય તો શું કે રસોઈ હમ હમ
તમે શું બનાવ્યું તું આજે જમવામાં
અમે અ અડદની દાળ ને ભખરી
એટલી દાળ અને ભાખરી બરાબર બરાબર હા શનિવાર શનિવાર સાચી વાત તમા રે પણ એવું જ હોય છે શનિવારે અડદ જ ખાવા જોઈએ અને મને તો આંબી અડદ બહુ જ ભાવે છે
એટલે ને એટલે અમારે દર શનિવારે લગભગ અડદ ની દાળ ભાખરી હોય છે છાસ પાપડ અચાર એવું બધું હોય હમ એટલે હા આ તમારો અવાજ બહુ પેલો મને આમાંમ કેવું કે સમજાતું જ નથી
હલો હલો આવ્યો છે અવાજ
હમ એટલે આમ તમે બોલો છો પણ શું બોલો છોને એ નથી સમજાતું
હ
હજુ નથી આવતો
હવે આવે છે
હા હવે આવી આવે છે
ક્લિયર સમજાય છે ને હવે
હા હવે સમજાય છે
હમ એટલે હું એમ જ કેતો હતો કે અડદની સબ્જી તો મારી એકમ ફેવરટ છે એમ મને કઠોળમાં છે ને અડદ હોય તો અડદ જેવી તો મજા એ
એ છે અને એના ગુણ પણ ઘણા છે ને અડદ છે તાકાત આપે અને પછ પાચન માં પણ સારું છે એટલે અઠવાડિયે મેં એક વખત તો ખાવા જ જોઈએ કે જેનાથી આપણને આખા વીક માટેની આખી શક્તિ મળી રહે
હા સાચી વાત છે સાચી વાત છે અને અમે અડધ મને તો શું છે મારા ફેવરિટ છે એટલે શક્તિ મળે છે ના મળે જેવું હોય પણ ફેવટ છે એટલે આપણે ખાવા જોઈએ
અમારા ઘરમાં પણ બધાને ફેવરિટ છે એ એટલે બનતું જ હોય છે
હા સાચી વાત છે અમારે એ કેવું છે કે મેં આવી રીતના જ નક્કી કરાવી દીધું છે કે ભાઈ શનિવાર હોય એટલે અડદ બનાવવાનું જ પણ અમારે આ વખતે થોડો પ્લાન ચેન્જ થઈ ગયો બાકી શનિવારે અડદ બને જ અમારે શું છે ઘરમાં બે ત્રણ લોકો ખાતા નથી જમતા જમતાં નથી અડદ એટલે પછી અમારે એનું બનતું નથી બહુ
હા હા હા બરાબર છે પછી અલગ અલગ બનાવા બધે પહોંચાય નહી ને એટલા માટે બ
હા હવે પાછું તમને તો ખ્યાલ જ હશે કે રસોઈ બનાવીએ એટલે કોઈ અ ઈઝી વાત છે નહી
હમ એ રે એમાં તો કેવું બધું ધ્યાન રાખવું પડે પેલેથી નક્કી કરવું પડે કે આ સબ્જી બનાવું છે રોટલી બનાવાની પછી દાળ ભાત બનાવવાના આ હમ
કેવું પાંચ છ વાગે જ છે. ને જમવા માટેનું ફિક્સ થઈ ગયું કે શું બનાવવું છે શું નથી. શું બનાવું? પણ આ થોડું કેવું છે કે બે ત્રણ લોકો બહાર છે એટલે બધું થોડું ટાઈમટેબલ ફરી ગયું છે.
હા બરાબર છે કોઈ કોઈ વાર આવું થાય. અમારે અમારે પણ એવું જ છે કે બપોરે જ નક્કી થઇ જાય કે સાંજે શું બનાવાનું
ને બપોરનું તો થોડું ફિક્સ હોય કે દાળ, ભાત, શાક, રોટલી પણ સાંજના વેરાયટી હોય. કોઈ કોઈ દિવસ કઈ પણ આપડે નવું જો જમવાનું કઈ બનાવાનું હોય તો એ લગ
તો એ સાંજ માટે જ હોય
હા અમારે પણ એવું જ હોય છે થેપલા છે કે પછી આલુ પરોઠા ઢોકળા અમે તો સાંજે બને બધા લોકો સવારે નાસ્તો કરે અમે લોકો સાંજે કરીએ.
ના એ સાચી વાત છે અમે તો સવારમાં જાઓ નાસ્તો કરીએ. ઢોકળાનો, આલું પરોઠાનો એ સાચી વાત છે. કેવું છે કે પટ આપડે બધાને શું કે સાંજના જ છે ને વેરાયટી કઈક ને કઈક અલગ અલગ વેરાયટી ખાવી હોય છે. કારણ કે આખો દિવસ કેવું હોય સવારે તો નાસ્તો કરીને સીધા ઓફિસ માટે નીકળી જતા હોય. પછી બપોરે ઓફિસે જમતા હોય ટિફિનમાં. સાંજે જવું હોય કે ઘરે મસ્ત આરામ થી જમવાનું હોય બધા સાથે બેસીને એટલે એવું જ વિચારતા હોય કે કઈક સારી સબ્જી હોય કઈક ટેસ્ટી હોય તો મજા આવે એમ ખાવાની
હા એ તો છે જ અને સવારે બધા ભાગમ ભાગ હોય. બપોરે કોઈ ઘરે હોય નહી સાંજે જ બધા એ આખું ફેમિલી એક સાથથે બેસીને જમીએ એકબીજાને સાથે વાતો કરતા કરતા તો એની મજા જ અલગ હોય છે અને કેવું અચ્છા તારક મહેતા જોતા જોતા જ જમવાનું મારો મારો સન છે ને એવું જ કરે છે તારક મહેતા જોતા જોતા જમે જમે છે તો જને જમવાનું ભાવે.
હવે એ એક પાઠ થઈ ગયો જમવાનો સાંજ માટે
જમવાનો
એ જેમ આપડે જમવા ટાઈમે અ શાક, રોટલી, છાસ જોઈએ એમ તારક મહેતા બી હવે જોઈએ જ. તોજ એમ લાગે કે બસ પેટ ભરીને ચમ ત્યાથી આવું.
હ હવે ઘરે ઘરે આ થઈ ગયું છે હ.
હા એટલે આ તો શું કેવાય સિસ્ટમ થઈ ગઈ છે હવે. કે જમવા બેસો એટલે ટીવીમાં તારક મહેતા જ હોય બીજું કઈ ના હોય.
હા. સાચો અને સિરિયલ પણ સારી છે.
હા . સારી સિરિયલ છે બહુ કોમેડી છે અને કેવું છે કે તમે જોતા હો એટલે તમને થોડો ટાઈમ માટે તો બધું ભૂલી જવાય એમ ગમે એટલું દિવસ નું કે ભવિષ્યનું ભૂતકાળનું કોઈ પણ ટેન્શન હોય ને તો થોડી વાર માટે ફ્રી થઈ જાવ.
હા સાચી વાત છે ફેમિલી સિરિયલ છે ને એટલે એમાં મજા આવે.
હા, અમે તો શું કરીએ કે મોટા ભાગે તો છેને, આપડે જૂના એપિસોડ બધા લગાવી દઈએ કારણ કે નવા એપિસોડમા, તો એવી મજા આવતી નથી પેલા જેવી.
હમ, દયા નથી. ને એટલે
તૈયાર નથી આમ શું છે, કે હવે એવું એવા કન્ટેન્ટ નથી. હવે આ લોકો પાસે કે આમ કોમેડી પેલા જે નીકળતી હતી ને એ કોમેડી હવે નથી, આવતી
હા, સાચી વાત છે.
પેલાના જે એપિસોડ હતા, એ બધા બઉ મસ્ત હતા, આમ બહ અંદર ખોવાઈ જતા, હતા આપડે એમ એસોમાં બતાાના અને જેઠાલાલ, ની જે કોમેડી આ તે એ મજા આવતી પેલા જોવા.
હમ હ અને આ હા શું છે, કે રસોઈમાં તો કેવું કે, જો સ્વાદિષ્ટ કોઈને મસાલા થી ભરપૂર રસોઈ ગમતી હોય. કોઈ સાદું સીધુ જમતા હોય, હવે ઘરમાં જો બે ચાર વ્યક્તિ હોય, તો જો એમાં એજ વાળા હોય, તો એ હા, એજ વાળા લોકો ને વધારે મ. મસાલા વાળા ના ગમે તો એમના માટે અલગ બનાવાનું થાય. હા, અમે તો રસોઈ, બનાવતા હોય. એટલે અમે જાણીએે પછી, છોકરાઓ હોય તો એને વળી આવુ શાક રોટલીના ભાવે, તો એના માટે વળી બીજું કઈ. પાસ્તા છે, કે નૂડલ્સ છે, એવું બનાવાનું થતું હોય. વળી અમારી જેવા મિડલ એજ વાળા હોય, અમને થોડુંક સ્પાઈસી સબ્જી ને રોટલી ને એવું ખાવું હોય. તો ઘણી વખત શું ઘરમા પણ ચાર વ્યક્તિ હોય, તો ચાર જાતની વસ્તુ અલગ અલગ બનાવી પડે એટલે આ એટલે એમાં ઘણો બધો ટાઈમ જાય, ને એટલે આમ ઘણી વખત ઘણાને એવું લાગે કે રસોઈ બનાવી એટલે, એમાં શું વાત પણ એ ઘણુ અઘરુ પડી જાય છે.
હા, પેલા તો નક્કી કરવું જ અઘરું પડી જ શું બનાવવું આજે
હા, અને એમા જો પ જે
ઘણી બધી સ્ત્રીઓનો, તો ટાઈમ આમા જ જાતો હોય, ક્યાં તો બનાવવું છે એ
હા, અને સવારે હા, અને સવારે નાસ્તામાં પણ એવું જ થાય નાસ્તો બનાવવાનો અમારે તો ભાખરી ચા હોય મોટે ભાગે તો એ બનાવવાનું ને પછી પાછું ટિફિન નું બનાવવાનું હોય. તો ટિફિનમાં શું આપવાનું કોઈને કઠોળ લઈ, જવું હોય કોઈને વળી લીલોતરી શાક લઈ, જવાનું હોય. તો કોઈને રોટલી ભાવતી હોય. કોઈને વળી રોટલીના ભાવે, તો પરાઠું બનાવવાનું એટલે બધું અલગ, અલગ બનાવતા બનાવતા જ દસ અગિયાર વાગી જાય, અને પછી બાકી બધું થાય એટલે આમા રસોઈ, બનાવી ને એ થોડો છે, ડીફિકલ્ટ છે. પણ ઘણા લોકોને હજી જે નથી, બનાવતા એને કઈ ખબરના હોય. અને રોજ અ રાત્રે પણ કેવું કે અલગ અલગ જોતું હોય પાઉભાજી છે પીઝા પણ ઘરે બનાવીએ હવે તો બધા ઘરે બનાવતા શીખી ગયા એટલે હવે બધું ઘરે બનાવવાનું વધારે વધારે થઈ જાય કે રોજ રોજ હા રોજ રોજ એવું બહારનું ખાવાનું સારું ના લાગે એટલે ઘરે બનાવીએ પછી
સાચી વાત છે સાચી વાત છે ચલો મને એવું લાગે છે અમારા ઘરે રસોઈ બની ગઈ છે હું જમી લઉં છું ઠીક છે મળીએ ચાલો ત્યારે આપડે હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ